હલો હા હા હા આવે છે
કેમ છો મજા બસ
હા મજામાં તમે કેમ છો
બસ મજા આવે હવે આપડણે શું ટોપિક છે આપડા શાળાના અનુભવો વિશે આપડણે વાતચીત કરીયએ આપડા જે બાળપણના જે શાળા ના અનુભવ છે ને એ વિશે
હા
તો હું જો મારા બાળપણની વાત કરું ને તો હું જયારે નાનપણમાં નાનો હતો ને ત્યારે પ્લે હાઉસ માં જતો એટલે બધા લોકો પ્લે હઉસ માં જતા જ હોય નાના નાના હોય ત્યારે તો ત્યારે શું છે કે ત્યાંનો હ ખુબ જ હોશિયાર હતો ભણવામાં નાનો હતો ને ત્યારે ત્યારે મારા જે મારા જે ટીચર હતા ને એ જે મને એ હોમવર્ક આપે ને એ તરત જ હું ઘરે આવું ને ઘર આવી ને ફ્રેશ થઈ ને જમી અને હું તરત જ મારું હોમવર્ક કમ્પ્લીટ કરવા બેસી ગયો હતો અને જેટલા મારા હોમવર્ક કમ્પ્લીટ થાયને બધા મારા હોમવર્કમાં અ વેરી ગુડશ હોય મા ટીચર હોમવર્ક ચેક કરે ને ડેલી તો મને વેરી ગુડ હિસાબે એટલે મને એમ ખૂબ જ પ્રાઉડ ફીલ થાય એમ નહી મને વેરી ગુડ જો ટીચર વેરી ગુડ આવ્યું અને ત્યારે મારી મેમરી પણ મારી ખૂબ જ સારી હતી બાળપણની કે હું જે એક વાર હું હું વાંચું ને એ વસ્તુ એક વારમાં જ યાદ રહીએ પછી એમ વારે ઘડી એમ વાંચવાની જરૂર ન પડે એટલી એમ તેજ હતી એકદમ મેમરી મારી અને બીજું બીજું હું તમને મારા કો શાળા ની વાત કરું તો શાળામાં છે ને મેં એક થી સાત ધોરણ સુધી પ્રાથમિક સરકારી શાળામાં મે અભ્યાસ કર્યો છ એમાં શું છે કે એમાં પ્રાથમિક સરકારી શાળા હોય એટલે એમાં તમને ખબર હોય કે સર કરી શાળાઓ એટલે એમાં બધા પેલા ગરીબ લોકો હોય ને અમીર લોકો બધા લોકો એક સાથે જ ભણતા હોય ગરીબ લોકો ના બાળકો ગરીબ લોકો ના બાળકો હોય ને અમીર લોકો ના બાળકો હોય એ બધા સરખા હોય બધા માટે ટીચર માટે તો એમાં શું છે કે અમારા લોકોને આમ ઘણી બધી એમ પેલું થોડીક અડચણો થતી કારણ કે એ લોકો પેલા છોકરાઓ હતા ને એ ઘણા ઝોપડપટ્ટી માંથી આવતા તો એ લોકો શું કે ભણવા માટે નો આવે એ લોકો બેક બેન્ચર્સ એટલે પાછળ બેસવા વાળા ખાલી આમમાં હાજરી પુરાવા માટે જ આવે જેવા નિશાળા આવે ને એટલે પેલો શું કરે કે જેવો રિસેચ પડે ને એટલે ગુ એટલે જતા રહેે ટીચર ટીચર આગા પાછા થાય ને રિસેસ પડે ને રિસેસમાં તો બારે છૂટી જાય નાસ્તો કરવા માટે આપણે છૂટી હોય એટલે એમાં શું કરે દફતર લઈને ભાગી જાય પછી પછી પાછા બીજે દિવસે સવાર આવે અને પાછા રીસેસ પડે એટલે ભાગી જાય એવું કરતા ઘણા અ ઘણા બાળો એટલે એ દિવસ તો હજી પણ મારાથી ભૂલાતો નથી કે એ જે દિવસ આપણેે જે શાળા ના દિવસો હતા ને અને જે આપડા મી મિત્રો સાથે આપડે જે મજા કરેલી છે શાળાના દિવસોમાં એ આપણાજી આખી જિંદગી આપડા સુધી આપણા મગજ માંથી જાય નહી એ મેમરી કારણ કે એ જે મજા છે ને એ બીજી વાર આપણા જીવનમાં આવતી નથી કો ક્યારેય પણ
હા બિલકુલ સાચી વાત શારસ તમને ખબર હોય તો શાળા એ માત્ર ખાલી ભણવાનું જ સ્થાન નથી પણ પરંતુ આપડે કેવાયને કે જીવન ના મૂલ્યો શેસ અને મિત્રતા અને જવાબદારી જેવું અનેક વસ્તુ ત્યાં આપણે શીખીએ છીએ ત્યાં બાળકને જીવન સૌથી મતલબ સુંદર સમય એ આપણ સ્કૂલ લાઈફ એવું મને જ લાગે છે. ને શાળામાં આપડે વાંચવું લખવું એજ બધું શીખતા નથી પરંતુ અનેક વસ્તુઓ જેમ કે કોઈને મોટા આપણાથી મોટા આપણાથી મો ટા ઉમરનાને રિસ્પેક્ટ આપવી કે આપડાથી નાના ઉમર વાળા ને વહાલ કરીને રાખવું વગેરે અનેક વસ્તુ આપણને સ્કૂલ માં શીખ ખવામાં આવતા પણ હું મારા શાળાના દિવસો યાદ કરું તો ત્યારે મિત્રો, શિક્ષકો, અરે રમ રમતો, પિકનિકો, વાર્ષિક ઉત્સવો, પરીક્ષા, ના દિવસો આખો સમય મને યાદ આવી જાય છે, આજે પણ શાળા વિષે શાળા નો અનુભવ મારો સૌથી બેસ્ટ અનુભવ એવો કેવાય ને કે હ ગોલ્ડન સમય હતો એવું મને લાગે છે. ના મારા જીવનનો સૌથી યાદગાર દિવસ શાળાના જ હતા હમણા શુ ધીમા અને મારા કેવાયને શાળામાં ઘણા બધા નવા બધા ફ્રેન્ડ બન્યા હતા પછી ઘણા બધા શિક્ષકો પણ અમને ખુબ જ સારી રીતે સમજાવતા ભણાવતા અમને આગળ વધવાની જ પ્રેરણા આપતા સાળા ની સમયે ખુબ જ મતલબ સમય નું મહત્વ શિસ્ત, મહેનત, પ્રામાણિકતા અને સ સહ સહકારની ભાવના આપણે શિક્ષક દ્વારા શીખવામાં આવે એતો તમને ખબર જ હશે
હા એક આપડે તમે જેમ કીધું કે શિક્ષક વિશે તો જે શિક્ષક છે એ આપડા એક તો પેલા ગુરુ કેહેવાય બરોબર. જીવનમાં ત્રણ ગુરુ હોય એક આપણા એક ગુરુ છે આપડા માતા હોય. એક આપણેે જે ધાર્મિક ગુરુ હોય અને ત્રીજા ગુરુ જે આપણે છે શિક્ષક હોય. જે આપડા આખા જીવનનુંું ભડતર એનાતમાં હોય. કે આ બાળકને કેવી રીતે આપડ કેવું ખડતર કરવું. એને કેવી કેવું માર્ગદર્શન આપી તો એ આગળ જાય. તો એ આખું શિક્ષકો ઉપર આધાર રહેલું હોય કે. આપડા ગુરુ ગુરુ કેટલા પ્રામાણિક છે. એ એનોવ બરા દારિતે.
હા બિલકુલ સાચી વાત.
અને બીજું. બીજું કહું કે આપડા જે શિક્ષક ની તમે જે વાત કરો છો. તો અમારા જે એક ટીચર હતા ને એના ટીચર નું નામ. અ મધુ મધુ મેડમાં હતું. તો એ મેડમ છે ને અમને ખુબ જ આમ મસ્ત આમ શીખડાવતા. કે એને છે ને એકવાર અમને શીખવાડે ને. તો બધું જ આવડી જાય એમને એવું અમનેમ. સૌ સહેલી રીતના શીખવાડતા કે આમ એક વાર અમને શીખવાડી દે ને. તો બહ આમ સહેલી રીતના આવડીએે. અને બધા બાળકોને મજ મજા આવેરો. આમ રમું જ રમતા રમતા શીખવાડે આપણે કહી ને. આમ રમત રમત આપડે કેમ રમત રમતા હોય એવી રીતે શીખવાડે. નાનપણમાં હું મારે જો શાળાનો બીજો અનુભવ કોણતો બીજું મારો એવું હતું. કે મને ભણવા કરતાશે ને રમત રમવામાં બહુ રુચિ હતી મારી. કારણ કે તમને ખબર હોય તો કે ભણવામાં નાનપણમાં આપણે એટલી બધી રુચિ ન હોય. ગમે બાળકોયને. ભણવાની આપણેે ભણવાની કોઈ રુચિ જ ન હોય શરાય. પણ આપડે. મારે હું જે જયારે રિસેર્ચ પડે ને જેવી રિસેર્ચ પડે ને. સ્ૂલમાં એ તરત જ આમ ભાગી જાય તો રમવા માટે. ૂલની બાર રમાં પૂરી થાય ને બધા જ. પછી અમે અમે ચાર પાંચ ફ્રેન્ડ હતા. એ બધા મિત્રો મેમે. બધા લોકો અંદર જતા રે ને પછી જમા અંદર જતા. એલે આમ ખુબ જ એન્જોયમેન્ટ કર્યું છે અ શાળાના દિવસોમાં.
હા બિલકુલ સાચી વાત પણ મને તો મારા શાળાના સમયમાં તો. કેવાય ને કે. સાચી સંપત્તિ જેવી તો આપણા મિત્રો જ હતા એવું જ મને તો લાગે છે કેમ કે. મિત્રો હરેક સમયમાં જેમ કે વાંચવાનું હોય લખવાનું હોય રમવાનું. હોય. કેહેવાય ને કે ચોવીસ કલાક માંથી બાર કલાક આપડે તે લોકો જોડે જ ર. અને તે લોકો જોડ મસ્તી કરતા કે. એ લોકો જ જોડે મતલબ હ. આખો દિવસ પેન્ટ કરતા એ દિવસ જ કઈ અલગ હતા. અને મિત્રો જોડે ટિફિન શેર કરીને ખાવું. બહાર લોબી માં મસ્તી કરવી. ચાલુ ક્લાસે મસ્તી કરવી કે ચાલુ ક્લાસે કે જમવાનું જમવું. ચાલુ ક્લાસે હસી મજાક કરવી એ. અત્યારે ત્યાં તે સમય પર હસી કંટ્રોલ કરવું પણ એક બહ મોટી કહેવાય ને કે બહ મોટી વસ્તુ હતી કેમકે ચાલુ ક્લાસમાં કોઈ મસ્તી કરે ને આમ તેમ તો હસી કંટ્રોલ કરવી એ ખુબ જ અઘરું પડી જતું હતું ઘણી વખત તો મારાથી હસાઈ પણ જતું હતું તો મને મારા શિક્ષિકા કે સર મને પનિશમેન્ટ પણ કરતા હતા અ ક્લાસ થી બહાર કાઢી દેતા હતા વાકા વાડતા હતા મારતા હતા અને કેમ અનેક વસ્તુ કરતા હતા
હમ
તમારા તમારા સ્કૂલ ના અનુભવ દરમિયાન તમે શું કર્યું હતું મિત્રો જોડે
મે છે ને અમે મેં તો મારા મિત્રો જોડે અમે લોકો શું કરતા કે નાસ્તો શેર કરતા જે અમે લોકો બધા એવો નક્કી કર્યું હત કે સૌ પોત પોતાના ઘરેથી જે કઈ નાસ્તો આવે ને એ આપડો જયારે રિસસ પડે ને ત્યારે અમે લોકો એકી સાથે પાંચ અમે પાંચ મિત્રો નું એક ગ્રુપ બનાવ્યું હતું તો બધા લોકો શું છે કે એક બીજાના પોતા પોતપોતાના લંચ બોક્સ ખોલેને પેલા તો જોુવે કે આના લોન બોક્સમાં શું આવ્યું છે આના લોન બોક્સમાં શું છે પછી શું કરે કે જેને જે ભાવતું હોય ને ધારો કે મને એક મિત્રનું કોઈ બટાકા પૈવા લાયવું છે તો મને મારો ફેવરેટ છે બરોબર તો હું એને એમ કહ કે ચાલ આ મારો નાસ્તો તું લઈ લે અને તારો નાસ્તો મને આપી દે તો અમે એક્સચેન્જ કરતા નાસ્તાની એટલે એકાબીજા ના નાસ્તા તા અમે એકા બીજાના નાસ્તા અમે શેર કરતા એક રીતે કઈએ તો એમાં શું બહુ મજા આવતી નાસ્તો કરવાની કારણ કે આપડે આપણા ઘર નું ખોરાક હોય ને છે મમ્મી આપણનેય ને એ આપડે નો ભાવે પણ આપડે બીજાના ઘરનો જે નાસ્તો હોય ને એમ ખુબ જ ભાવે એમ તમે એક એક રીતને નોટ કર્યું હોય તો તમને ખબર હશે. એ બીજા નો નાસ તો આપણેે આપડે એનો ટેસ્ટ કરીને તો અલગ જ લાગે આપણા ઘરનો આમ ફીકો લાગે. એવું લાગે અને આપડે અને નાનપણમાં છે ને મને બટાકા નું શાક ખાવાની બહું ખુબ જ મજા આવતી. અને એ સૌથી મારું ફેવરટ હતું બટાકા નું શાક. બીજું મમ્મી મને એમ કે કે નહીં આ બટાકાનું શાક શું ખાય ખાસ દરરોજ. અ બીજું કોઈ આપડે લીલો તરી કઈએ ને લીલા શાકભાજી. એ મને ન ભાવતું, ચાલો આપડ કોલનો. ટાઈમ પણ એનડ થઈ ગયો છે તો બહુ મજા આવી તમારી સાથે વાતચીત કરવાની.
હમ્મ.